હલો.
હલો. નમસ્કાર. કેવું મજામાં? હા બસ શાંતિ.
બસ જો મજામાં. જમી લીધું કે બાકી અજી?
ના હજુ તો બાકી હજુ હવે.
તો જમવાનું નથી તમારે?
ના હું મારી રીલ બનાવતી હતી તો આ હા આજ હું એમ કવ છું તમને થોડુંક સોશિયલ મીડિયા વિશે થોડીક આમ માહિતી તમારી પાસેથી લઈ શકું છું?
હા લઈ શકો છો. બઉ સરસ. હમ કેવાયને કે અત્યારે તો હમ સોશિયલ મીડિયા કઈ એ તો ખુબ સરસ વિષય છે. આજના સમયમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો સૌથી આમ કેવાય કે મહત્વનો ભાગ બની ગયો, એક ફેમિલી મેમ્બર જેવો થઈ ગયો સોશિયલ મીડિયા તો.
ના ના ખુબ સાચી વાત છે. સૌ પેલા કે સોશિયલ મીડિયા એટલે શું મને એમ કો ને?
જો સોશિયલ મીડિયા એ એવું ઓનલાઈન માધ્યમ છે. જેના દ્વારા લોકો એકબીજા સાથે પેલા તો વાતચીત કરી શકે છે. ફોટા, વિડીયો અને વિચારો શેર કરી શકે છે.
ખુબ સાચી વાત છે. આજે લગભગ દરેક વ્ય ક્તિ સોશિયલ મીડિયા ઉપર જ સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરે છે.
હમ ઉપયોગ કરે ને, સોશિયલ મીડિયા એવું ઓનલાઈન માધ્યમ છે. જેના દ્વારા લોકો એકબીજા સાથે વાતચીત કરી શકે છે. વિડિઓ અને વિચારો શેર કરી શકે છે.
હમ. સાચી સોશિયલ મીડિયાના મુખ્ય ફાયદા શું છે?
સોશિયલ મીડિયાના મુખ્ય ફાયદા કહું તો પહેલા તો તેનાથી દુનિયા કોઈપણ ખૂણામાં રહે બધા લોકો સાથે તરત સંપર્ક કરી શકાય છે. નવી માહિતી ઝડપથી વધે મળે છે અને જ્ઞાન પણ વધે છે.
સાચી વાત છે તમારી વિદ્યાર્થીઓ માટે તે કેટલું ઉપયોગી છે.
જો પહેલા તો ઓનલાઈન ક્લાસ શૈક્ષણિક વિડિઓ પરીક્ષાની તૈયારી અને નવી કુશળતા શીખવા માટે ખૂબ ઉપયોગી છે.
હ સાચી વાત છે એટલે કે વેપારીઓ સોશિયલ મીડિયાથી શું લાભ લઈ શકે છે?
અ તેઓ પોતાના ઉત્પાદનોની જાહેરાત કરી શકે છે. નવા ગ્રાહકો સુધી પહોંચી શકે છે અને પોતાનો વ્યવસાય વધારી શકે છે.
હા સાચી વાત છે. ઘણા નાના વેપારીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા સફળ થાય છે નહી.
સાચી વાત છે બિલકુલ. ઘરેથી કામ કરતા લોકો પણ પોતાના ઉત્પાદનો આખા દેશમાં વેચી શકે છે.
સાચી વાત છે. અ મનોરંજન માટે પણ લોકોને તેનો ઉપયોગ કરે છે.
હા ગીતો ફિલ્મો રમુજી વિડિઓ અને વિવિધ પ્રકારનું મનોરંજન સરળતાથી મળી રહે છે.
પરંતુ સોશિયલ મીડિયાના કેટલાક નુકસાન પણ છે એ તમને ખબર છે.
હા મને ખબર છે. એમ વધુ તમારો સમય સૌથી વધે તેમાં તમે માન લો સોશિયલ મીડિયા એક વાર ચાલુ કર્યું- - તમે રીલ્સ જોવાની ચાલુ કરી એટલે તમે શું કહેશો રીલ્સ જોતા જશો જોતા જશો. એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક કઈ નીકળી જશે ને એ તમને ખબર જ નહી પડે એટલે તેમાં વધુ સમય વેડફાય છે. પછી અભ્યાસમાં ધ્યાન તમારું ઓછું રહે છે. મોબાઈલની લત લાગી જાય છે. પહી છોકરાઓને એવી લત લાગે કે છોકરાઓ મોબાઈલ વગર રહી જ નહી શકતા. સ્કૂલમાં પણ મોબાઈલ લઈ જવાનું ચાલુ કરે છે.
ના ના સાચી વાત છે અમુક લોકોને તો સવાર સવારમાં ટોયલેટમાં બી ફોન લઈન જવાની આદત પડી જાય છે.
ના ના સાચી વાત છે કોઈ પણ સમાચાર સાચા છે કે નય તેની ખાતરી કર્યા વગર શેર ના કરવા જોઈએ. અફવાઓથી સમાજમાં પહેલા ગેર સમજ ફેલાઈ શકે છે. આ બધી બાબતોનું આપડે ધ્યાન રાખવું જોઈએ સોશિયલ મીડિયા વાપરતી વખતે.
હા સાચી વાત છે વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
અ વ્યક્તિગત માહિતી સાહેબ પોતાની ખાનગી માહિતી પાસવર્ડ અથવા બેં બેંક સંબંધિત કોઈ પણ માહિતી આપણે જાહેર ન કરવી જોઈએ તેનાથી તમાર જોડે અ મની ફ્રોડ થવાનો સંભાવના વધે છે. તમાર બેંકમાંથી તમાન લો પછી તમે કોઈ એવી માહિતી આપી તી જેના લીધે તમારી ઈમેજ પણ સમાજમાં બગડે છે બરોબર છે.
સાચી વાત છે, તમને એ ખબર છે કે સોશિયલ મીડિયા એના લીધે સાયબર ક્રાઈમ પણ વધી ગયા છે. તમને એ
હ એ તો વધે જ ને. તેથી અજાણ જો અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ હું તો કઉ ના કરવો જોઈએ પેલા તો કોઈ બી અનનોન પર્સન છે. જોયા જાણ્યા વગર કોઈને પણ આપણે મેસેજ કરવો કે વિડીયો કોલ ના કરવો જોઈએ. પછી સેટિંગ્સનો આપણે ઉપયોગ કરતા પ્રાઇવેસી એન્ડ સિક્યોરિટી આપણને દરેક સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ માં જોવા મળશે. ટુ વે ફેક્ટર્સ છે એ બધાનો સારી રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ.
તમને અત્યારે એ બી ખબર છે. કે લોકો અમુક છોકરીઓને એવી રીતે ફસાવે છે કે ખોટી ખોટી આઈડી બનાય ને મેસેજો કરે ને પછી એને ફસાવે છે એ શું હોય છે?
એમાં એવું હોય કે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઈ બીજી વ્યક્તિની અથવા કોઈ બીજો વ્યક્તિ બનીને તમારી જોડે વાત કરે અવ માનલો અત્યારે હું મારું નામ છે હું છું બરોબર હવે હું કોઈ બીજા નામથી તમારે હું કોકને મેસેજ કરું, વાતો કરું જ્યારે વ્યક્તિ એનાથી અજાણ હોય એને ખબર ના હોય કે આ વ્યક્તિ કોણ છે. તો એ શક્યતાઓ આમાં વધારે છે કે તમને તમારી સાથે આવો કોઈ એવો ફ્રોડ બી થઈ શકે છે.
છે એ વાત તો ખોટી છે, ને પણ
હ ખોટી જ છે પણ એ સોશિયલ મીડિયાનો ગેર ફાયદો જ છે ને?
હા, સાચી વાત છે સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય? મતલબ કે સાર સારો એવું કે ને? કે સારી રીત શું છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે?
જો સકારાત્મક ઉપયોગ કહીએ ને તો નવી વસ્તુઓ શીખવા, સારા વિચારો શેર કરવા વ્યવસાય વધારવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.
હા સાચી વાત છે જેમ કે સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કે હું ધારો કે કઈક નવું ક્રિએટી ક્રિ આમ નવું કઈક બનાવવા જઈ રહી છું ક્રિએશન કરવા જઈ રહી છું. તો એ કઈક રીલ્સમાંથી જ મેં કંઈક નવું શીખી છું. એ સકારાત્મક ઉપયોગ કેહવાય તમારી વાત સાચી છે ને?
હ તમારી વાત સાચી છે. અત્યારે માન લો તમે નેલ્સ અને બ્યુટી પાર્લરનો બિઝનેસ કરો છો, બરોબર. તો તમે નવા-નવા કોઈ જે તમાર ક્લાયન્ટ કસ્ટમર તમાર ગ્રાહક હોય તેને તમે નવા નવા નેલ્સ કરીને આપો તેના ફોટોસ ને એક આમ નવી નવી ત્યારે ક્રિએટિવિટીથી વિડીયોઝ તમે લો એના બરોબર અને એ વિડીયોઝ તમે તમારા બિઝનેસ જે સોશિયલ મીડિયા તમારું એકાઉન્ટ હોય બિઝનેસ ને લગતું એના પર તમે તેનાથી શું એ એ ઓલ ઓવર વર્લ્ડ તમારી એ રીલ જોતી હોય. હવે કોઈ એવી બી રીલ હોય કે જેના પર તમને લાખો વ્યુઝ મલે, લાખો લાાઈક્સ મલે. તમારો બિઝનેસ કઈથી કઈ જતો એક જ રીલમાં ખાલી
ના સાચી વાત છે. અને હું એમ કવ છું સમયનું પણ આયોજન જરૂરી હોય છે.
હા સમયનું આયોજન પણ જરૂરી છે. એના માટે સોશિયલ મીડિયા માટે મર્યાદિત પેલા તો મર્યાદિત સમય રાખવો જોઈએ. જેથી અભ્યાસ પરિવાર અને આરોગ્ય પર અસર ન થાય.
અ સાચી વાત છે શું સોશિયલ મીડિયા? મિત્રતા વધારવામાં મદદ કરે છે.
હા પરંતુ સાચા સંબંધો માટે રૂબરૂ મુલાકાત અને વાતચીત પણ એટલી જ જરૂરી છે. તો બધું એવું જરૂરી નહી કે આપણે સોશિયલ મીડિયા પર લાવ્યા ફોન ઉઠાયો મેસેજ કર્યો ફોન ઉઠાયો વિડીયો કોલ કર્યો. હું તો એમ કવ કે તમે જેટલા ફેસ ટુ ફેસ એટ્રેક તમારું આવશે ને તેટલા તમારા સંબંધો વધારે સારા થશે. હવે સોશિયલ મીડિયા પર કોણ વાત કરે છે કોણ નહી તમને ખબર ના હોય.
હ એ બી સાચી વાત છે. પણ આજના યુવાનો માટે સારો શું તો આજના યુવાનો માટે તમારો શું સારો સંદેશ છે?
આજના યુવાનો માટે તો મારો સંદેશ સારો એજ છે કે યુવાનો અ જરૂર રક્તદાન, આપત્તિ સમયે મદદ, પર્યાવરણ જાગૃતિ શિક્ષણ સેવા સારા કાર્યો માટે જો તે સમાજ સેવા આવી સમાજ સેવાઓ કરી શકે છે.
સાચી વાત છે તમે રોજ સો સોશિયલ મીડિયા પર એવું શું વધારે વાપરો છો.
મને પણ આમ કહેવાય ને કે સોશિયલ મીડિયા પર હું વધારે માત્ર જરૂરી માહિતી શીખવા અને કામ માટે હું સમય મર્યાદા રાખવાનો પ્રયત્ન મારો કરું છું. તો હું સોશિયલ મીડિયામાં અત્યારે કહું ને તો મારી જોડે ઇન્સ્ટાગ્રામ છે ફેસ બુક છે, વોટ્સએપ છે, બધું જ છે. પણ મારી જોડે સોશિયલ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયામાં એ પણ છે કે હું કોઈ બી ન્યૂઝ ચેનલ્સ મેં જે ફોલો કરેલી છે માન લો આજ તો કેબીપી ન્યુઝ તો મને ન્યૂઝ સમાચાર પણ અત્યારે હાલના સમાચાર પણ મને સોશિયલ મીડિયા પર મળી જાય છે.
ના ના સાચી વાત છે. મને પણ એવું જ લાગે છે કે યો યોગ્ય ઉપયોગ કરીએ તો સોશિયલ મીડિયા આશીર્વાદ સમાન છે.
ના ના સાચી વાત છે સોશિયલ મીડિયાનો જરૂર ઉપયોગ કરવો જોઈએ હું તો એમ કહું કે તમે તમને સમય મળે તમે સોશિયલ મીડિયા વાપરો નો ડાઉટ પણ એને કંઈક સારા કામમાં વાપરો પછી એવું નહી કે તમે તમે કોઈ ચેટિંગ કરો વિડીયો કોલ કરો એવું બધું નહી તો પણ નવી નવી માહિતી મળે. નવા નવા બિઝનેસ આઈડિયાઝ આવે તમારી સ્કીલ ડેવલોપ થાય. એના માટે તમે સોશિયલ મીડિયા વાપરી શકો છો.
ના ના સાચી વાત છે. આજની ચર્ચામાં મને સમજાયું કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન અને તેનો ઉ ઉપયોગ આપણા હાથમાં જ છે જેમ કે તમે કહો છો ને કે ખોટી રીત મતલબ કે સોશિયલ મીડિયા એટલું જ વાપરવું જોઈએ કે તેના લીધે તમારે અ અભ્યાસ ના બગડે કે કોઈ બીજું તમને તમારો ટાઈમ પાાસ ના થાય. કે તમારો સમય બચાવતું હોય એ વસ્તુ કંઈક જોવાય ને નવી
સાચી વાત છે, સોશિયલ મીડિયા પર વાત કરીને, મને તમારી સાથે બહુ ખુબ સારું લાગ્યું, અને ખુબ જાણવા મળ્યું. અને તમને પણ આશા રાખું છું કે, બહુ આમ ખાસું એવું જાણવા મળ્યું હશે. આભાર.
હા, સાચી વાત છે, આભાર.